હેલો
હલો હા નમસ્તે હું ભી મજામાં છું તું
હું પણ મજામાં છું આજ મને તારી સાથે હું પણ મજામાં છું આજ મને તારી સાથે સારી આદતનું મત મહત્વ આ વિષય પર વિસ્તારતી વાત કરવાની છે.
હા બા તો જે ખૂબ જ સરળ અને જીવન માટે તો જરૂરી વિષય છે કારણ કે વ્યક્તિનું જીવન ઘણી અર્ધસ્રૂધ અને આદતોની આધારિત હોય છે ને
હા સાચું જ છે આદત નાની વસ્તુ તું લાગે પણ એજ રોજ રોજ જીવનમાં અસર કરી છે સારી આદતે જીવનને સુંદર વ્યવસ્થિત અને સ
હા અને તો એકદમ કોઈ વ્યક્તિની પચાન તો એના નીતિ નહીં પણ એની આદથી સ્વભાવ વર્તન અને દિનચર્ચા થાય છે.
પહેલાં તો એ સમજાવ કે સારી આદત એટલે શું
સારી આદત એટલે એવી રોજીદાર છે કે વર્તમાન શોલી જે આપના શરીર પણ મન સ્વભાવ અભ્યાસ કામ અને સંબોધો માટે લાભદાયક હોય છે જેમ કે વે તું સ્વચ્છતા રાખવી સાચું બોલું નંતર વડીલનો આધાર કરવો સમયનોજ સર્ઉપયોગ કરવો નિયમિત અભ્યાસ કરવો સ્વસ્થ આ નંતર લેવાનો વ્યાયામ કરવાનો બચત કરવીની નમ્રતી મજ બોલવું અને આ બધું સારી આદતો છે.
યવ વાહ એટલે તો સારી આદત બે વસ્તુ નથી અપ જજીવનની ઘણી બી બાજુ જોડાયેલી છે.
હાજ તો આ તો આદત વ્યક્તિના ચ ચરિત્ર ની આકાર આપે છે
આદતે જીવનને કેવી રીતે અસર કરે છે.
હ તમારે અવાજ નથી આવ
હેલો
હા આવે બોલો
આદતે જીવનને કેવી રીતે અસર કરે છે.
આ આદતો તો જીવનને જો વ્યક્તિ સારી આદતો તો અનાવે છે તો એને દિવસને વ્યવસ્થિત જાતો હોય છે અને એનો સ્વાસ્થ્ય સારું રહે છે અભ્યાસ અથવા કામમાં ધ્યાન રહે છે અને સંબંધન સારું રહે છે અને તો એ, જીવનમાં આગળ વધારે લાયક બનાવે છે.
હા અને તો ખરાબ આદતે હોય તો શું?
જે ખરાબ આદત તો મજે મજે તો ઉલટ અસર થાય છે. આળસ, ગંદગી, સમય બરબાદ, ખરાબ સ્વાસ્થ્ય, સ માં કમજોરી પૈસાની બરબાદી, આ સંબંધોમાં, તનાવા હ બધું આવી શકે.
ઓ એટલે આદતે જીવન બનાવી, પણ શકે અને, બિગાડી પણ શકે ને.
હા બિલકુલ મજે, હ,
અ હવે એક એક સારી, આદત વિ વિશે વાત કરીએ, પેહલી આદત, વહેલા ઉઠવાની આદત એ છે, માટે જરૂરી છે.
તો, હવે તો ઉઠવાની મજે દિવસ સારો, જા જરૂત હોય છે સવારોનો સ સમય શાંત થાય છે, તાજગી ભરવાની ઉપયોગી હોય છે, વેલા ઉઠવાના વ્યક્તિ ને તો વ્યાયામ પ્રાર્થના અભ્યાસ ઘરમાં અ થવા મજે, પ્લેનિંગ માટે તો વધારે સમય મળે છે.
હા જે લોકો મોડું ઉઠે. ઉઠે છે, એ લોકોને ઘણી વાર ઉતવારમાં થાય, કામે લોટ લેટ થાય અને દિવસ વ્યવસ્ થિત જતો હોય છે ને,
હ, એકદમ મજે સાચું તો સવારની સાચી શરૂઆત આ આખા દિવસ પર અસર કરે છે.
હ બીજી મ બીજી મહત્વની આદત સ્વ્છ ચતા એ વિશે શું,
તિના તોજ ઘ નાવા એ છે, જે સ્વસ્થતા મજે સ્વાસ્થ ન તો અને તો, સમય જીવન નો આધાર છે એ રોજ ના આવું અને સાફ કપડાં પહેરવાનું, ના ઘર સાફ કરવું આ તો તો ન કપડા નંતર, આસપાસ સફાઈ કરવાવુ આ બધું ખુબ સા જરૂરી છે.
હમ હા તો, સ્વચ્છતાથી રોગાથી પણ બચી શકીએ છે ને,
હા અને સ્વચ્છ વ્યક્તિ જોવામાં પણ સારી લાગે છે અને એના પ્રતિ લો કો માં તો સમાન પણ છત વધે છે ને,
અને તો સમય પાડવાની આદત કેટલી મહત્વની છે.
મજે ખુબ મહત્વની છે જે વ્યક્તિ સમય પર કામ કરે, છે એ બી મજે, વિશ્વાસની બને છે, અને સ્કૂલ, ઓફિસ, મીટિંગ, કામ, ઈનપોર્ટેન મીટીંગસ નંતર બ ટુંક જગએ સમય પણ પાળું, જરૂરી છે.
યું અને તો વેળા કામપુર પૂરા કરનાર વ અ વ્યક્તિ પે લોકો ભરોસા રાખે છે?
હા, મંજે તો જરૂર મંજે તમ મંજે સાચું તો સમય પાળવાનું એટલે બીજાને સમયો પણ આધાર કરવે છે.
હા, સાચું જ બોલ્યા એ પણ એક સારી આદત જ છે ને.
હા, અને સ્વસ્થિ સુંદર આત્મોમાંથી એક છે અને સત્ય બોલાના વ્યક્તિ પર વિશ્વાસ રાખી શક કે જૂઠ બોલવાથી આદત ધીરે ધીરે સંવાદો કમ જ બનાવી શકે.
હા, ક્યારેક નાના જૂઠ પણ પાછળ ઘણી મુશ્કિલ પેદા કરી દે છે કે ને?
હા, મંજે તો બિલકુલ મંજે સત્ય પ્રમાણિતા અને તો વિશ્વાસ આ બધા સારા સ્વભાવતા આધાર છે.
અને તો પિતાનો આદર કરવાની આદત શું માટે જરૂરી?
કારણ કે યે સંસ્કારોના ભાગ છે. માતા-પિતાના શિષ્ય ષ્ય પણ વડીલો અનુભાવોમાં લોકેનો આદર કરવો યે આપની સ્વભાવ વ-વધારે છે.
હા, આદર થી બોલ્યું, નમ્રતા રાખવી અને એની વાત સાંભ-સાંભળા વી આ બધા વ્યક્તિને સંસ્કારી બનાવે છે.
હા, આ-આ-આજે અ-અ-અને તો જ્યાં આદરો હોય ત્યાં પ્રેમ અને સમજન પણ વધે.
હાન, વિદ્યા-વિદ્યાર્થીઓ માટે કઈ આદતે સ્વા અ સ્વાસ તી જરૂરી છે?
ઘણા છે વિદ્ય વિદ્યાર્થીઓ માટે તો. નિયમિત અભ્યાસ મંજે કરવાનું, ધ્યાન થી અ સલવાવું, સમય પર હોમવર્ક કરવું અને પ્રશ્ન પૂછ વાની આદત કરું નતર પુસ્તક વાંચવું. માલસન કરવું આ બધા આદતોની વે મંજે વિદ્યાર્થીના જીવનમાં ખૂબ જરૂરી છે.
હા, પરીક્ષા નજદીક આવે ત્યારે એકદમ અભ્યાસ કરવા કરતા રોજ થોડા થોડા અભ્યાસ વધારે સારો જ છે.
હા અને એકદમ સાચો તો નિયમિત સફલ તા નું રહસ્ય છે.
હા અને તો વાંચવાની આદ દત શું માટે મહત્વની છે બેન?
વાંચવાની આદત તો જ્ઞાન વધે છે, ભાષા સુધારે છે. વિચાર શક્તિ કરે વધે છે અને તો વ્યક્તિની સમજ વળી બને છે. પુસ્તક, સમાચાર, પ્રેમાનંદન તક જીવન ચરિત્ર આહા બધા જીવનને સમૃદ્ધ બનાવે છે.
હા, મોબાાઈલ પર કેવલ સમય બતાવા કરતાં રોજ થોડું વાંચું ખૂબ સારું જ વિચાર છે.
બિલકુલ હા વાચન મને પણ શાંત આપને આપે છે.
સારી આદતોમાં તો ખાવા-પીવાની આદત પણ આવે ને?
હા આ હા ખૂબ મત્વની સે સમ સમય પર ભોજન કરુ પૌષ્ટિક આહાર લેવું, તો તેલ, માસલા લાવું અને અને તો જંક ફૂડ આછું ખાવું ફલ શાકભાજી લેવું અને પાની ખૂબ, પીવું આ સારી આદતો સ્વસ્થ માટે સું જરૂરી છે.
અ જો ખાવાની આદત ખરાબ હોય, તો સ્વાસ્થ્ય પર સાદી અસર પડે.
પીલુ હું લઈ એક. ત્તમ મન્જે શરીર સાચુંઓઓ હોય, તો અમ્મ ખોરાક સાચવો હોવો જરૂરી છે.
આ વાયમ વેય્મ ની આ દત પન સારી આદતોમાં ઘની શકાય ને,
બિલકુલ જરૂરી મન્જે રોજ ચાલુ જ હોય, યો યોગમાં જે યોગ કરવું જોએ, હાલકી નંતર, એક્સસાઇઝ કરવી નન્તર આ શરીર ના સ્વસ્થં મને સમૃધ ઈવાદેવાય ને મ્મ મજબૂત અને બનાવે છેં ને.
હા જે લોકો રોજ થોડું ચાલતા હોય, એ લોકો વધારે ફ્રેસ લાગે છે.
હા અને એક્સસાઇઝ કેવલો શરીર માટે નઈ પન માં મન માટે પણ ખૂબ જરૂરી છે.
હમ્મ, પેઈસાની બાબત માં કેર કેયી સારી આદત જરૂરી છે?
બય મન્જે બચત કરવાની આદત તો, કમાઈ માંથી થોડા ભાગ કોય બચાવવાના અને ફિજૂલ ખર્ચા ટાળાના નંતર બટકે જ. રાખવાનું આ બધું ખુબ જરૂરી છે.
હા, પેઈસા કમાઆમાં જેટલું જરૂરી એ એટલું જ સમજદારીથી વાપાઆ અ વાપરાવું જોઈ જરૂરી ને.
હા, અને તો નાની ઉંમરથી જ બચત શીકવાવુંમાં આવે, તો ભવિષ્ય માટે તો ખૂબ જુ પયોગી છે.
આ બોલવાની આદત પણ વ્યેક્તિને ઓળખ બનાવે છે.
બિલકુલ, મજે આ નમ્રતાથી તો બોલું ગુસ્સોથી ઓછો કરવો અને સમે વાલોને વચન નકાવું અને સર્વાન્ની આદતો રાખવી આ બધ્ધા ખુંબ સારા ગુણ છે.
હા, મી ઠું બો અ બોલનારા વ્યક્તિ બધ્ધા અને ગમે છે.
બિલકુલ, એકદમ જ સાચવાતો શબ્દોમાં શક્તિ હોય છે એ સંબંધો બનાવીશ પણ શકે અને તોડી બી શકે.
હા, અ મ મને તારી સાથે બોલીને, ખૂબ સારુ લાગે.
જે મજે વાહ મજા ખૂબ સુંદર સારા મન મને તો લાગે છે, કે સારી આદતો ને તો એ લાગે છે. અને મને પન સ આજે ઘનું મજે શી વાનું મળ્યું થા તારા તન ધંન્યવાદ આવજો એ ને બેસા ટોપિક પરથી બોલશો આપન, ચાલ